હા, અવાજ આવે છે, ભાઈ તમને
બોલો, આજનું આજનું આજનું ટોપિક હલો, આજનો ટોપિક બોલો આજનું આજનુ, ટોપિક આપણે ક્રિકેટ પર વાત કરીએ ઓકે ક્રિકેટ પર વાત કરી આજે ઓકે.
સાના પે, વાત કરીએ? ઓ, એમ કે ચાલશે ને
હા, ચાલશે ને તમને હા, તો તમને ક્રિકેટ ના બારામાં શું જાણકારી છે. આપડ તમે આઈપીએલ
હા, જોઉંછુંને, આઈપીએલ તો
કઈ ટીમને સપોર્ટ આપો કઈ ટીમને સપોર્ટ કરો છો. તમે અરે બો ભાઈ બો ભાઈ અમે તો મુંબઈ ઇન્ડિયન્સ વાળા જ છે, ભાઈ
એમ કે, તો તમારો ફેવરેટ પ્લેયર કોણ છે, ઓહ
હમ મુંબઈ ઇન્ડિયન્સતો હારી ટીમ છે, તો આપડી એકદમ પરફેક્ટ ટીમ છે, આપડી
અરે ફેંક મન
પણ અત્યારે એમનો લક નથી એમનો લક એમનો હા એમનો લક નથી ચાલતો એટલે અત્યારે થોડુ હારતી છે, હમ હા છેને, બીજી ઈન્ડિયન ટીમમાં કઈ છે, તમારુ હલો, હલો ઈન્ડિયન ટીમમા, તમારું કયું છે, ઈન્ડિયન ટીમમા
મતલબ
ટીમ તમે જોઓ છો, ને ઇન્ડિયનની બી મેચ જોવો છો, ને ઓડિઆઈ ફિફ્ટી ફિફ્ટી બધી જોવો છો, ને
હા, જોવું છુ ને
અત્યારે આપડી ટીમ કેવી રીતે હારી ગઈ સના સના કારણથી હારી ગઈ, એ તમને ખબર છે. કઈ જાણકારી
વરસાદ, પડી ગયો ને
હા, હા હા
એના માટે શું મેચ, જ કેન્સલ કર આ કરી દીધિતિને તેને
એવુ નહી, એવુ નહિ ભાઈ આપડો ત્યારે ખબર વુમન્સ બી હરી ગઈને આપડા આપડા ઇન્ડિયન પ્લેયર બી હરી ગયા છે. એ એમા, એક એમા એક એ પેલું હતુ, કે ગૌતમ ગંભીરે જરાક
હ, એ તો બઉ ચૂતીયો પ્લેયર છે, એ કોચ છે.
એને
હમ હુ, ગાર બોલાછ એને કેય હા બોલો બીજું બીજું શું જાણકારી છે, તમને ઇન્ડિયન ઇન્ડિયન ટીમ સારું આઈપીએલ સારું તમે બધી મેચ જોવો છો, આઈપીએલ ટી ટ્વેન્ટી ઓડઆઈ ફિફ્ટી, ફિફ્ટી
બધી મેચ જોઉં છું, હા. એ મારો તો રોહિત શર્મા છે.
એવું બીજું સેકન્ડ નંબર પર બીજો ત્રી ત્રીજો, ત્રીજો એવું છે. તો આપડો રોહિત શર્મા કેમ તમારો ઇમ્પોર્ટન્સ છે. કેમ રોહિત શર્માને જ તમે પેલું કરો છો એમ એવું છે. કલા તો રોહિત શર્મામાં બહ છે ભાઈ કલા કલાની તો, કઈ વાત જ નથી રોહિત શર્મા
ફૂલ શોટ છે, ને
હમ અરા એ, એ બઉ બ હમ તમને ક્રિકેટ ગમે છે. ક્રિકેટ ગમે છે, તમને એવો, એવું લાગ્યું છે. એવું છે તો ક્રિકેટ ક્રિકેટ રમો છો તમે હા તો અત્યારે કેવું છે, હા તો અત્યારે કેવું છે, મોન્સૂન ચાલુ થઈ ગયું છે એટલે ત્યારે તો બંધ થઈ જશે, ને તમારું રમવાનું કેમ કે વરસાદ ને બધું ભરાયેલું પાણી બ એ બધું ભરાયેલું હોય એટલે બંધ થઈ જશે હ ને
હા, એ તો વાર છે આપને એ અમારે યાં તો વરસાદ નથી પડે
એવું છે. કેમકે જો અમરતા અમે અમે રમીએ. તો તમામારે તો મોન્સૂન વ્રિકેટ પણ ચાલે છે રબર બોલ થી નહી તો વ્હાઈટ કલર નો એક બોલ આવે છે. અત્યારે નવો નીકળેલો છે. તેથી મોન્સૂન માં ભી રમાય છે, અને બધું રમાય છે, અને આપડી બેગ પણ અત્યારે મોન્સૂન ની નીકળેલી મસ્ત મસ્ત તેનાથી રમીએ છીએ, અમે બહુ મોટી મોટી ટુર્નામેન્ટમાં જાય છે, આમા નાસીદા કરીને એક ગામ છે, તાર મજાય છે પછી જૂન મ જાય છે તાર મજાાય છે.
એમ
હમ્મ, તમે કશે રમા જાય જાવ છો.
હા, અમે જાય છિ ને
એવું છે, તો જ ટ્રોફી વોફી જીતી લાગી છે કે પછી
હા, તો બીજું એ સો સો હજાર ની મેટ લગાડીયા
એવું છે છ, છ હજારની. હારું કેહેવાય હ ભાઈ હારું કેહેવાય તમ‌ સારું રમો એટલે એવુ ને બોલિંગ, કરો કે બેટિંગ કરો છો. તમે
બોલીંગ, ભી બેટીગ ભી કરું ન હુંઓલરાઉન્ડર છું.
ઓલરાઉન્ડર છવ એવું હા, આમ તો ઓલરાઉન્ડર છુએવું ને તમે
હા, એ પ્રકાશ કામ
હ, હ, હ, એવું છે.
એ, બહુ ખતરનાક ખતરનાક ટિમો આવે ને બીજું અમને, તમે બોલો ને
બસ કઈ નહી ભાઈ આજ જાણકારી છે. અમને તો બહુ બધી જાણકારી છે ક્રિકેટના બારામાં તમને કેટલીક છે, એમ તમે જણાવો હવે થોડુંક
અમને તો જો પેલા અમને એ જણવા જઈશ ને તમને તો પેલા સક્કા થઈ જશે.
એવુ, છે.
તો ભાઈ આપડા ઈન્ડિયન ટીમમાં સપોર્ટ કરો છો. તો તમને હારૂ મજા આવે છે, કે જીતે છે, ત્યારે
બહ, બહ બહ મજા આવે છે, ભાઈ
એવું છે, હ, હ, હ
તો અત્યારે તમે શુ, કરો છો?
અત્યારે બસ કઈને આ બેઠા છે. ભાઈ ખાઈ પી ને મસ્ત પછી કાલે રમવા જવાનુ છે, એટલે એની જરિક પ્રિપેરેશન કરીએ છીએ કાલે ટુર્નામેન્ટ થોડી નાસીદામાં એટલે તો રમવા જવાનું હોન છે. એટલે પ્રિપેરેશન કરીએ છીએ થોડુંક રેસ્ટ કરીયે છિએ, અત્યારે હમ્મ, વરસાદ ની આવે તેનું સારુ છે. કેમ કે કાલે ટેનિસ ટેનિસ બોલથી છે, કાલે એટલે હમ્મ હા હારુ, હારુ એકદમ ભાઈ તમારું ભી હારું છે, તમે ઓલરાઉન્ડર ભાઈ, એટલે તમે ભી થોડાક પરફેક્ટ પ્લેયર લાગો છો, મને, તમને ક્રિકેટ ક્રિકેટ તો તમને લવ હા, એવુ ભી લાગે છે, કે તમે ક્રિકેટ એમને ભી, બવ લવ કરો છો.
બોલો, એનેપેક કરને આપુને
બસ રિસ્પેક ક્રિકેટ જ એક છે, કઈ આપણું કરિયર પણ બની શકે છે. એનાથી કેમ કે ટેનિસ પ્લેયર બહુ બધા ટેનિસ પ્લેયર છે અત્યારે આપણામાંથી, જે એક જેમ કે ફરદીિન કાઝી કરણ અંબાલા જગત સરકાર કષ્ સાતપુતે બકી પટેલ બહ, બધા છે
બો બધા છે
મહારાષ્ટ્રના જ પિયર છે, બધા પણ એટલા ભારે ભાઈ રમે છે. એટલુ ખતરનાક કરિયર બનાવી લીધું છે કે કરણમાલાના, અત્યારે કોલકતા કરણમાલાના અત્યારે કોલકતા આઈપીએલમા, પેલુ જગ્યા મળી શકે બોલિંગ માટેલા હા, તેમા
બહુ બધી જગ્યા મળિેલી છે, અત્યારે બહુ બધા જનને એટલે એમાં બી કરિયર બની શકે છે, આપું ટેનિસ ક્રિકેટ એવુ નહ, કે ખાલી સિઝન જ રમવાનુ એમ સમય છે, તમે ટેનિસ ક્રિકેટમાં પણ આપણું કરિયર બની શકે છે.
હા
એક એની સ્થિતિ જ બી છે, કે જે આપને બહ અગાડી લઈ જઈ શકે તેમ જેમ કે અત્યારે જો કરણ અંબર બી બની ગયો હે, શુ કેયો છો
એ તમે ટેનિસ ક્રિકેટમા
શું, કયો
હે તમે, મેચ રમવામાં જેતા હશે, મોટ મ મોટા ટુર્નન્ટ રમતાશે તમે
મોડા ગમીએ છ, અમે
હા
હ, તમે કેમ તમે નથી રમવા જતા મોટા, મોટા ટુર્નામેન્ટ
અમે જાય છે, પણ એટલા બધા
એવું છે, હ તો ચાલુ જ રહી છે ભાઈ રમનુંયા મોન્સૂનમા બી અમે તો બિન ન રે બર કદો કાદો પણ થઈ, જાય તેમા બી રમીએ છે અમે
હા
હ, બસ બી તો કોઈ નઈ ભાઈ સા બેઠા છે, અત્યારે
ઓ, એ
હમ, એવુ છે ક્રિકેટ છે એ ખાસ તમે બી મસ્ત આવો થોડું થોડું અગાડી જાઓ મજા આવશે તમે તમારી
હા એ અમે તો કાલે તો ફરી ભોગલાની સાત હજારની મેચ છે ભાઈ
એટલે ત તમે પણ મોટી મોટી ટુર્નામેન્ટો રમો છો એવું છે
ના બહ મોટે મોટી જો પ્લેયર્સ ને એ બહ ખતરનાક ખતરનાક પ છે એમાં જોડે અત્યારે
એવું છે તમે કોઈ દાડાક કોઈને મહિલા છો પરદિન કાજી છે કરણ અંબાલા છે કોઈને મહિલા છો?
ના એ મહિલા તો નથી અમે એ બીજું અમારું ગામડું એ અમારું ગામડું છેમ એ ગામડા મારે
ગામડામાં જધ એમની તમે કોઈને મહિલા નથી એમ? બનટી પડેલ છે, કારણ અંબાલા છે ક્રિષણ સાતપુ છે, એ લોકોને કોઈને મહિલા નથી
જોયેલું છે એને બસ બીજું કઈ નહી.
હલો? હલો!
બોલો ને રમતા તો જોયલું જ હશે ને તમે એ લોકો ને? હલો!
હા બોલો ને બોલો ને હા એ હા એ તો લાઈવ જોયેલું છે. એને
એવું છે ફર્દીન કાઝી કેવું રમે ભાઈ? કેટલું ભારે રમે, બંટી પટેલ કેટલું ભારી રમે, કરન અંબલાની બેટ ફરે થી જોયલું છે તમે કોઈ દાડે?
યે તો બો ખતરનાક છે. ભાઈ બો
હમ, એ કરણ અંબાળા છે મસ્ત તો એકદમ ક્લાસિક પ્લેયર છે. એમ, અગાડી એનું કરિયર બની ગયું, એમ ટેનિસ ક્રિકેટમાં જ. પહી ભાવેશ પવાર છે તે અત્યારે આઈએસપીએલમાં આઈએસ એણે પોર્સીયા જીઈતી છે, એ તમે જોયલું.? હા આઈએસપીએલમાં સચિન તેંડુલકર સચિન તેંડુલ ઘરે આપેલી ખબર એને સચિન તેંડુલકર બાજુમાં બેસાડયો ત્યારે.. એ બધું સેલિબ્રેશન કરેલું છે એલોકા એ આઇએસ પેલી મેચ જીતેલા છે એટલે.
ઓ એમ છે કે ભાઈ, ના એતો જોયલું છે ને.
એવું છે, એટલે તમે પણ બધું જોવ જ છો એટલે એમ ટેનિસ ટેનિસ ક્રિકેટ બી જોવો જ છો તમે એવું ને.?
હા જોઉ જ છું. એવું ને તે સીઝન બોલ નું ક્રિકેટ જોવાનું નહી. એ ટે
તો સારું, તો આપડે પછી બીજી વાર મળીએ ઓકે. ખુબ ખુબ આભાર આપનો વાત કરવા માટે.
હા ભાઈ ધન્યવાદ ભાઈ.